હો
બસ મજામાં તમે કેમ છો
બસ બસ મજામાં આ તો આજ કાલ ગરમી એટલી બધી પડી રહી છે તો એવું થાય છે કે પર્યાવરણને શું થઈ ગયું છે.
હા આજના યુગમાં ટેકનોલોજી આગળ વધતા અને વધતાને પર્યાવરણને કાપવાનું જંગલોનું
હમ કેમ કે હવે કેવું થયું છે હા હમ હવે આયુ બારથી જતુ હતુ હમ બરાબર છે.
હલો અવાજ આવે છે.
હા અવાજ આવે છે પણ વચ્ચે કટ થઈ જાય છે.
હા એક જ મિનીટ હ હલો
હા
હા
હા આવે છે.
હા તો પર્યાવરણમાં તો એવું છે ને ટેકનોલોજી આગળ વધતાને વધતા જંગલોનો નાશ કરવા માંડ્યા છે બધા જેના કારણે પ્રદુષણને બધું વધતું જાય છે જેથી ગરમીનું પ્રમાણ ખુબ જ વધી રહ્યું છે. છે આજના યુગમાં
હમ સાચી વાત છે કેમ કે લોકો રસ્તા પહોળા કરવા માટે કેમ કે વાહનોની અવર જવર એટલી બધી વધી ગઈ છે રસ્તા પહોળા કરવા માટે જે રસ્તાની આજુબાજુ વૃક્ષો છે એ સરકાર બી કાપી રહી છે પણ એ વિચારતી નથી કે આ વસ્તુનું પ્રદુષણ કેટલું બધું વધી રહ્યું છે હવામાં કેટલું બધું પ્રદુષણ વધી જશે કેમકે એક વૃક્ષ વાવીને એનો ઉછેર કરીને મોટું થતા પાંચથી દસ વર્ષ નીકળી જાય છે.
હા એ તો છે. તેમજ આ આ જંગલોમાં જે નાશ કર ચાલુ છે અત્યારે જંગલો કાપીને સિટી ન રહેણાંક વિસ્તાર વધારે છે તો એ પણ એટલું જ નુકસાનકારક છે ને પ્રાણીઓની બધાને પણ એટલું જ નડે છે
હમ સાચી વાત છે અને તો નદીનું પાણી પણ લોકો ઘરનાળા ગટરના પાણી બીજા કેમિકલ વાળા કચરા બધા પાણીમાં નાખે છે જેથી પાણી પણ એટલું બધું પ્રદુષિત થઈ રહ્યું છે કે ધરતી પર ભવિષ્યમાં તો એવું ચિંતા થાય છે કે પીવા માટે પાણી બચશે કે નહી કેમકે પાણીમાં એટલું બધું પ્રદુષણ વધી જોય કે લોકો કેમિકલ વાળો કચરો બી બધા પાણીમાં નાખે છે કપડાં બી ગામડાના લોકો કેટલાક તો હવે તો સારું છે પણ કેટલાક હજી એવા ગામડાઓ છે કે પાણીમાં જ કપડાં ધોવા જાય છે એટલે પાણીનો બી એટલો બગાડ થઈ રહ્યું છે અને હવામાં બી હમ
હવામાં પણ એટલું જ પ્રદુષણ વધી રહ્યું છે ફેક્ટરીઓના ધુમાડા અને કંપનીઓ ડાયરેક્ટ ધુમાડાઓ બધા હવામાં પેળી નાખે છે તેથી પ્રદુષણ ગરમીનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે
સાચી વાત છે કેમ કે સાધનો માંથી નીકળતા ધુમાડા વાહનો ગાડીઓ મોટા મોટા ટ્રકો એ બધામાંથી નીકળતા ધુમાડા બધા હવામાં ભળી જાય છે અને કાર્બન ડાયોક્સાઇડ એટલું બધું ઉત્પન્ન થાય છે તેના કારણે આપણને ગરમી બી વધારે લાગે છે અને શુદ્ધ હવા તો આપ લેવવી હોય તો ઇમ્પોસિબલ થઈ ગયું છે કે આપણે કેવી રીતે શુદ્ધ હવા મેળવી શકીએ એટલે હવાનું પ્રદુષણ બી એટલું બધું વધી ગયું છે
હા એ તો છે જ એના કારણે તો વજન સ્તરની આગળ એક બીજું લેયર બની ગયું છે તમને ખબર છે એમાં કાર્બન કાર્બનનું એક અલગ લેયર બની જાય છે જેના કારણે પૃથ્વી પર જે સૂર્યપ્રકાશ આવે છે એ સૂર્યપ્રકાશ પાછો જ જઈ શકતો નથી તેના કારણે ગરમીનું પ્રમાણ ખુબ જ વધી રહ્યું છે.
હમ એટલે તો વરસાદ બી ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે અને ગરમી અતિશય વધી રહી છે અને બીજી બાજુ લોકો પ્લાસ્ટિકનો બી એટલો બધો ઉપયોગ કરે છે કે પ્લાસ્ટિક એક એવી વસ્તુ છે કે જે વિનાશ નથી પામતી એ તમે જમીન માં નાખો એટલે એ બીજો કચરો પેદા કરે છે. એ બી બહુ નુકસાન છે ધરતી માટે
હા એ છે તેમજ તમે સાંભળ્યું હશે કે જોયું પણ હશે વડોદરામાં તમે જોયો છે કચરાનો જે ટેકરો બની ગયો છે.
હા
એ ટેકરોમાં કચરાનો કેટલો ઊંચો ટેકરો બની ગયો છે તેવી રીતે કચરો ભેગો જ થાય તો કચરો જ ભેગો થતો જાય છે અને આપડે બને એટલું હવે પ્લાસ્ટિક ઓછું વાપરવાનું કરવું જોઈએ તેમજ કાગળનું કે કાપડની થેલીઓ કે એવી રીતે પ્લાસ્ટિક ઓછું વાપરવાનું કરવું જોઈએ શું કેવું તમે
હા સાચી છે આ પર્યાવરણ નુ પ્રદુષણ અટકાવવા માટે આપે પ્લાસ્ટિકનો ઉપયોગ તો બંધ જ કરી દેવો જોઈએ પેલા પ્લાસ્ટિક ના ચાના કપ છે ગ્લાસ છે પ્લાસ્ટિકની થેલીઓ છે બધા પર તો બેન્ડ જ લાગી જવું જોઈએ બધી જગ્યાએ કાપડ અને કાગળની થેલીઓનો જ ઉ ઉપગ થવો જોઈએ જેથી પ્રદુષણ હવે વધે નહી જે થઈ ગયું છે એ ન આપણે અટકાવી નથી શકતા પણ જે નવું નાપ થાય એના માટે આપણે રસ્તો કરી શકીએ
હા એ પણ છે અને આપણે એમાં આપણે માણસોને જાગૃત થવું જોઈએ સરકાર તો કંપનીઓ કે પ્લાસ્ટિકની પ્લાસ્ટિક બનાવતી કંપનીઓને બંધ તો કરાવતી નથી તેથી આપણે જો ઉપયોગ ઓછો કરીએ તો કંપનીઓ ઓટોમેટિક એમનો ઉત્પાદન કર ટશે અને કાગળ ઉપર ને એવી રીતે આવશે કાપડ ઉપર જેથી પ્રદુષણ ઓછું થશે પછી
હમ ના સાચી વાત છે ને હવે તો સ્કૂલમાં બી છોકરાઓને એવું સમજવામાં આવે છે કે તમારા લોકો એ પ્લાસ્ટિકનોો ઉપયોગ નહી કરવો કાગળની થયેલી સ્કૂલ માંથી ગિફ્ટમાં બી એ રીતે છોકરાઓને સમજણ પડે કે આ વસ્તુ નુકસાનકારક છે એટલે આ વાપરવું નહી એટલે ગિફ્ટમાં કાપડની થલીઓ ઇમ્પોર્ટેડ કાગળની બેગો એને બધું ગિફ્ટમાં આપેલ છોકરાઓ પ્લાસ્ટિક નો ઉપયોગ ઓછો કર તો આપ સ્કૂલો દ્વારા બી એવું સમજાઈ શકીએ કે પ્રદુષણ આ રીતે અટકાવવું હોય તો પ્લાસ્ટિક બંધ કરવું જોઈએ.
હા તેમજ શું કહેવાય આપણે આ સ્કૂલોમાં સ્વચ્છતા માટે પણ દિવસો રાખવામાં આવે છે સ્વચ્છતા દિવસને એવી રીતે બાળકોને શીખવવામાં આવે છે જેથી બાળકોને પણ સ્વચ્છ જાણવામાં આગળ વધે તે કચરો ફેલાવે ને ધાર પડતો
હમ અને કે કેટલાક લોકો તો શું કરે છે મંદિરના ફોટા હોય મંદિરની કોઈ સાધન સામગ્રી હોય ફૂલહાર હોય ફૂલોનો કચરો હોય બધું જ એ લોકો પાણીમાં પ કે પાપ લાગે એમ કઈને પાણીમાં પધરે દે છે પે લોકો વિચારતા નથી કે આ બધું પાણીમાં પધરાવાથી પાણી કેટલું દૂષિત થાય છે.
હા જેના કાર અને પાછું આજે ફોટો એ બધું હોય જે પ્લાસ્ટિકની વસ્તુ એ નાશે ના પામે પાછું એટલે પાણી બગાડે તેમજ પાણી પીવાલાયક પાણીનું પણ આ પછી લોકો બીમાર પડે પીવા લાયક ના રે પાણી એટલે પીવે તો
હમ કેમ કે હવે તો પ્રાણીઓ પણ બિચારા એ રોડ પર રખડતા ઢોર ઢોર હોય ગાય ભેંસ હોય કચરો પડ્યો હોય એ ખાઈ લે છે એટલે એ લોકો બી કેટલા બીમાર પડે અને એ લોકો પછી એવું દૂધ આપને આપડે એ દૂધ પીએ એટલે પછી આપડે બી બીમાર પડીએ એટલે દરેક વસ્તુની શરૂઆત આપણાથી જ કરવી પડશે જેથી આપણે પ્રદૂષણને અટકાવી શકીએ
હા એ તો છે સૌથી પહેલો આપણેે સુધરવું જોઈએ જેથી આપડે પ્લાસ ટીક ને એવી રીતે જે કચરો જમીનમાં ભળી ના જાય એવા કચરાનો ઉપયોગ આપણે કરવો જ ના જોઈએ એવી વસ્તુઓનો ઉપયોગ જેમ કે આ પ્લાસ્ટિક છે. પછી પોલથીન ને એ બધી જે થેલીઓની બધું આવે છે એ બધું આપણેે ના વાપરીએ એટલું બહુ જ સારું કેહેવાય પરંતુ ક્યાંક ને ક્યાંક તો આપણને જ‌ એ એ જરૂર પડી જ જાય છે કે એ વાપરવું જ જોઈએ.
નહી થઈ જાય સાચે ના પડ તો નગર પાલિકામાંથી હો તો આપણને કહેવામાં આવે છે કે તમે સૂકો કચરો અલગ નાખો ભીનો કચરો અલગ નાખો જેથી એ લોકોને કચરાને જયારે ડિસ્ટ્રોય કરતા હોય તો એ લોકોને તકલીફ ના પડે ને જલ્દી ડિસ્ટ્રોય કરી શકે જેથી જે કચરાના ઢગલા જ્યાં કચરા આખા ગામનો કચરો જ્યાં નાખવામાં આવતો હોય છે એ ઢગલા ઓછા થઈ શકે કેમ કે જમીન તો આ વસ્તુ ક્યારે બી એને ક્યારે નાશ કરી શકશે તો વર્ષો વીતી જશે આમ કરવામાં તો
હા અને મેં એક બે જગ્યા પણ જોયું છે પણ કે પૂરાણ કરવામાં આવી રતે બિલ્ડરોની જે સોસાયટી કે ફ્લેટસ બનાવતા હોય તો પૂરાણ કરવામાં આવી રીતે કચરો નીચે નાખી દે જેનાથી સસ્તા પતી જાય તો આનાથી જમીનને પણ કેટલુંક નુકસાન થાય.
હમ્મ સાચી વાત છે હવે તો તમે લગ્ન લગ્ન પ્રસંગમાં જાઓ તો ત્યાં બી ભોજનનો અંદનો પણ કેટલું બગાડતા થશે એ લોકો જમે ત્યાં એક જગ્યાએ એઠવાળ ભેગું કરે છે પણ એવું ની તમે જોઈએ એટલું લો વિચારા ગરીબ માણાસ બી કેટલી કર તો ખાવા નથી મળતું તમે આ અનાજ તમે વેડફી રહ્યા છો તો એ બધો કચરો પછી જમીનમાં જાય છે એટલે એ બી પ્રદુષિત થાય છે એને ધોવા માટે એને સાફ કરવા માટે બી કેટલું પાણી બગાડવું પડે એનો બી બગાડ થાય એટલે પાણીને બી બચાવવું પડશે આપ આપણે જમીનને બી બચાવવી પડશે અને હવાને બી બચાવવી પડશે.
હા એ છે આપણેે બધું જ બચાવવું જોઈએ છે ને તો આવનારી આવનારા સમયમાં આપણને એવી ગરમી પડવા મનશે કે આપણાથી સહન પણ નહી થાય આજના યુગ અત્યારને જ અમદાવાદમાં ને એ બધી સિટીઓમાં તો પચાસ પચાસ ડિગ્રી સુધી જ તાપમાન પહોંચી જાય છે હજી તો મે જુલાઈ જૂન અ જુલાઈ મહિનો ચાલુ થયો છે તેમજ વચ્ચે તો માવઠું પણ આવી ગયું હતું તો હવે આ વરસાદની સિઝન નો હોવા છતાં પણ માવઠું આવી જાય એટલે શું કેવું
હા એટલે હવે કડિયુગ આવી ગયો છે કોઈ બી સિઝન ગમે તેવા ગમે ત્યારે વરસાદ પડી જાય ગમે ત્યારે વાવાઝોડા આવે અને ગરમી તો અતિશય ગરમી પડે કેમ કે જેટલા વૃક્ષો હતા એ બધા રોડ પહોળા કરવા માટે એ લોકોનું કાપી નાખી છે. કે ક ચારે બાજુ આરસીસી રોડ થઈ ગયા છે તો વૃક્ષો વગર ઠંડક ક્યાંથી મળવાની આપણને સારી હવા ક્યાંથી મળવાની અને સૂર્યપ્રકાશની ગરમી એટલી બધી રોડ પર પડે એટલે એ ગરમી ઉદ્ભવે એટલે ચારે બાજુ ગરમી ગરમી જ પ્રકાશ આપણને ઠંડક લેવા માટે તો કંઈક અલગ જગ્યાએ જવું પડે એટલે આપણે છોકરાઓને હવે એવું શીખવાડવું પડે ને એક વૃક્ષ નહીં પણ દસ વૃક્ષ વાવશો તો આપણને સારી હવા ભવિષ્યમાં મળશે.
હા એ વાત તો છે એટલા વૃક્ષો વધારવા આવીએ એટલું સારું આપણા માટે જ છે.
હમ્મ આપણા છોકરાઓને બી આપણે એ રીતે સમજાવવું પડે કે તમે તમારી આવનારી પેઢીને સારું સ્વાસ્થ આપવા માટે સારું જીવનશૈલી આપવા માટે વધારેમાં વધારે વૃક્ષો વાવો જેથી વૃક્ષો વાવાથી પાણી પણ વધારે આવશે વરસાદ બી પડશે અને હવા બી શુદ્ધ રહેશે આપડ થોડું ઘણું પ્રદૂષણ આપણે એક નાના પ્રયત્નથી બી કરી શકીએ છે.
હા એ છે બાકી અત્યારે તો રાતના સમયે પણ ઠંડક થતી નથી.
ના ના
રાતે પણ ગરમી જ લાગે છે.
ના ના બસ આ પ્રદુષણ અટકાવવા આપ આપણાથી બનશે એટલો આપણે પ્રયત્ન કરીશું અને તમારી જોડે વાત કરીને સારું લાગ્યું બીજી વાર આપણેે વાત કરીશું આવજો
હા સારું